જીવનમાંથી ખુબ જ મહત્વના છે. કારણ કે તેઓ અનાજ, શાકભાજી અને ફર ઉગાડે છે. જેના વગર આપણું જીવન ચાલવું મુશ્કેલ છે.
હા, સાચું છે. આપણે રોજ જે ખરા ખાઈએે છીએ તે બધું ખેરૂતોની મહેનત થી જ મળતું હોય છે.
એટલે ખેરૂતો આપણા દેશના રીટ સમાન છે. અને આપણે તેમની મહેનતનો આદર કરવો જોઈએ.
હા.
ખેરૂતો સવારથી જ ખેતરમાં પહોંચી જાય છે. અને પોતાનું કામ શરૂ કરી દે છે ને?
હા, સચી વાત છે. તે આખો દિવસ ભારે મહેનત કરે છે. અને આરામ બહુ ઓ
તેમનું જીવન ખરેખર બહુ પરિશ્રમ ભર્યું હોય છે ને?
હા, તેઓ પહેલા જમીન તે પછી સમયસર પાણ ગાડે છે અને સંભાળ રાખે છે.
આ બધું કામ ખૂબ ધીરજ અને મહેનત માંગે છે. ગરમી હોય કે ઠંદી ખેત પોતાનું કામ રોકતા નથી.
વરસાદમાં પન તેઓ ખેતરમાં રહેતા હોય છે. અને પાકની કાળજી લે છે.
તેમનું સમર્પન ખરેખર વખાણવા જેવું છે ને? જો વરસાદ સારો પડે તો પાક પણ ખુબ સરો થાય.
પરંતુ જો વરસાદ ઓછો પડે ને? મુશ્કેલ પડી જાય છે.
તેને પણ તે હિમ્મતથી કામ ચાલુ રાખે છે.
હા.
ક્યારેક પાકમાં રોગ લાગી જાય છે. અથવા તો પાક બગડી જાય છે ને ત્યારે ખેડૂતો હાર માનતા નથી.
ત્યારે ખેડૂતોને ઘણું નુકસાન થાય છે. થાય છે. છતાં પન તેઓ હિમ્મત નથી હારતા અને ફરીથી મેનત શરૂ કરે છે.
ખેડૂતો જીવન ઘણી વખત સંઘર્ષેથી ભરેલું હોય છે.
હા, ક્યારેક દેવું પન થાય છે. અને મુશ્કેલી વધે છે. છટા ટેઓ આશા રાખીને આગળ વધતા હોય છે.
પેલા ખેતીમાં બરદ અને હથના સાધનો વપરાત તા હતા. પરંતુ હવે ટ્રેક્ટર અને આધુરિક મશીનો ઉપયોગ થાય છે ને તેથી ખેડૂતો માટે કામ થોડું સરળ બન્યું છે. અને મહેનત પણ ઓછી રહે છે.
ખેડૂતો ગામમાં સાદું અને સરળ જીવન જીવે છે. પરંતુ તેમનું કામ દેશ માટે બહુ મહત્વનું હોય છે. તેઓ વગર આપનું જીવન અધૂરું છે.
ખરેખર અમને ખેરૂતોને મીરત ના આદર કરવો જોઈએ. અને પાણી થતાં ખોરાકનો બગાડ ન કરવો જોઈએ. કારણ કે તેમની મહેનતે તો આપ પણું જીવન ચાલે છે.
હા, સાચી વાત છે. ખેરૂતો દિવસ તને રાત મહેનત કરેને આપણને ખોરાક પૂરું પાડતા હોય છે. અને તેઓ અનાજ, શાકભાજી અને ફળ ઉગાડે છે. એટલે તેમનું કામ બહુ મોટું અને મહત્વપૂર્ણ પન હોય છે.
ખેડૂત વગર બજારમાં કોઈ ખાદ્ય વસ્તુ મળતી નથી એટલે આપણે તેના પર સપૂના હત ધા રાખીએ છીએ એતે એમને કદર કરવી ખુબ જ જરૂરી છે
હા ખેડૂતો ઘણી વાર કુદરત પર આધાર રાખે છે વરસાદ અને હવામાન તેમના કામને બહુ અસર કરતા હોય છે એટલે જે એમને મહેનત સાથે ભાગ્ય પણ જોડાયેલ જ હોય છે
ગામમાં મોટા ભાગના લોકો ખેતી પર આધારિત હોય છે આા ખુબ પરિવાર સાથે રી ને ખેતી કરતા હોય તેથી ગામ ન જીવન ખેતી ત જોડાયેલું હોય છે ને
હા સાચી વાત છે ખેડતો આપના દેશની આ આર્થિક વ્યવસ્થાનો મહત્વનો ભાગ હોય છે ખેતીથી જ દેશ આગળ વધતો હોય છે ખેતીથી ખેડૂતો દેશની રીડ કહેવાય છે
હમને ખેરવું તો ને સહાય કરવી જોઈએ અને તેમના માટે યોગ્ય ભાવ અને સન્માન આપવો જોઈએ જેથી તેઓ વધુ સારી રીતે ખેતી કરી શકે
પાણીનો ઉપયોગ સમજદારીથી કરવો જોઈએ કારણ કે પાણી વગર ખેતી શક્ય નથી હોતી એટલે પાણી બચાવવું પણ ખેડૂતોની મદદ હોય છે
ખેડૂતોના જીવન સરળ હતું પણ તેમ છતાં તેઓ ખુશી થી કામ કરે છે હવે તેમની મહેનત ખરેખર પ્રેરણાદાયક બને છે લો કમાતે
હા જો ખેડૂત ના હોય તો આપણે ભૂખ્યા રહી જઈએ છીએ એટલે તેમનું મહત્વ સૌથી વધારે હોય છે આપણે તેમને હંમેશા યાદ
એવું તો આપણા રીતની સ્થાન છે તેમની મહેનતી તો આપનું જીવન ચાલે છે આપણે તેનો આભાર માનવો ખુબ જ જરૂરી છે
અને ક્યારેક થાકની ફરિયાદ કરતા નથી હોતા તેમની મહેનત એટલી વધારે હોય છે કે આપને કલ્પના પણ નથી કરી શકતા એટલે જ તેમનું જીવન બહુ સંદર્ષમાંય હોય છે
તે બીજ વાવ્યા પછી લાંબાઈ સમય સુધી પાકની કાળજી રાખી છે હક્ષને સારી તેવું કરવા માટે તે મહેનત કરે છે. આ કામમાં તે ખૂબ ધીરજની જરૂર પડે છે, જે ખેડૂતો પાસે જ હોય છે.
ખેડૂતો ક્યારેક કુદરતી આફતો ન પણ પરેશાન થઈ જતા હોય છે. ભારે વરસાદ કે સુગા જે પાક બગડી જતો હોય છે દાદેવ ફરીથી હિંમત થી કામ સુરૂ કરી દેતા હોય છે.
ખેડૂતોના જીવન ગરીબર મુશ્કેલીઓથી ભરેલું હોય છે. પરંતુ તેઓ ક્યારેક આશા છોડતા ત તેમની આશા તેમને ઘર વધારતી રહે છે.
હા ખેડૂતો આપના માટે અનાજ ઉગાડતા હોય છે, જેનાથી આપનું જીવન ચાલતુ હોય છે. એટલે આપડે જેમને સ તે વધુ માન આપવું જ જોઈએ. તેમનો આભાર માનવો જોઈએ, આપણા માટે એ ફરજ હોય છે.
ગામ માં ખેતી મુખ્ય વ્યવસાય તરીકે ઓળખાય છે અને મોટા ભાગના લોકો ખેતી ઉપર જ જીવન નિર્ભર રાખે એટલે ગામ નું જીવન ખેતી વગેર અધૂરું છે
હા સાચી વાત છે એ તો હવે ઘણા ખેડૂતો આધુનિક ટેકનોલોજીનોો ઉપયોગ કરે છે મશીનો ના ઉપયોગથી કામ ઝડપથી થઈ જતા હોય છે છતાં પણ મહેનત તો એટલી જ રહે છે
ખેડૂતો પોતાના પરિવાર સાથે મળરી ને ખેતરમાં કામ કરે છે દરેક સભ્ય કોઈને કોઈ રીતે મદદ તો એ છે એટલે ખેતી એક પરિવાર પર આધારિત કામ. કરે છે
જો ખેડૂત ખુશ હશે તો દેશ પણ ખુશ રહેશે કારણ કે ખોરાક તો ખેડૂતો જ આપે છે ને એટલે ખેડૂતોની સુખાકારી બહુ જરૂરી હોય છે
ખેડૂતો તો આપણા દેશની સાચી સંપત્તિ તેમને મહેનત થી તો દેશ આગળ વધે છે આપને હંમેશા તેમના આદર અને સન્માન કરવો જોઈએ
હા ખેડૂતો સવારમાં વહેલા ઉઠીને પોતાના કામની શરૂઆત કરતા હોય છે તેઓ દિવસ શરૂ થાય તે પહેલા જ ખેતર માં પ જતા હોય છે તેમની નિયમિતતા ખરેખર વખાણવા જેવી હોય છે
તેઓ જમીનને સારી રીતે તૈયાર કરે છે જેથી પાક સારી રીતે ઉગે નહી ખાતર થતા પાણી ન યોગ્ય ઉપયોગ કરે છે આ બધું કામ ખૂબ ધ્યાન થી કરવું પડે છે
હા આ બધું કામ ધ્યાનથી કરવું પડતું હોય છે ખેડૂત ને હવામાન ઘણી ચિંતા રહેતી હોય છે વરસાદનોો સમય અને માત્ર બંને મહત્વના હોય છે એટલે તેઓ હંમેશા આકાશ તરફ નજર જ રાખતા હોય છે
એ તો વાત સાચી છે પાક તૈયાર થયા પ તે તેને બજારમાં વેચવામાં આવે છે અને ત્યાંથી લોકો માટે ખોરાક ઉપલબ્ધ થાય છે એટલે આ ખી ચક્રવારી પ્રક્રિયા ખેડથી શરૂ થાય છે
કિંમત મળતી નથી હોતી છતાં પણ તેઓ ખેતી ચાલુ જ રાખતા હોય છે તેમની સહનશક્તિ ખરેખર મોટી છે
ગામમાં લોકો ખેડૂતો ને હું માણ પશે કારણ કે તેઓ આખા ગામને ખડવાડે છે, અને તેમનું સ્થાન પણ ખુબ ઊંચુ શું છે?
ખેતી માટે ઘણા પ્રકાર પ્રકાર ના સાધનો વપરાતા હોય છે. જેમ કે હર, ટ્રેક્ટર અને સિંચાઈ ધનો આ બધાથી કામ સરળ બની જતું હોય છે.
ચોક્કસ ખેડૂતો પોતાના પાકમાંથી ખુબ ચિંતા કરે છે, કારણ કે તેમનું આખું જીવન તેના પર આધારિત હોય છે, એ દરેક પાક ખુબ જ મહત્વનો હોય છે. ખેડૂતો માટે
હા બાળકો પણ ઘણી વાર ખેતરમાં મદદ કરતા હોય છે. પરિવારના બધા સભ્ય મળરીને કામ કરતા હોય છે, એટલે ખેતીમાં એકતા જોવા મળે છે.
હિર તો આપણા નિસ્મતે આ શિરવાર સમાન છે. તેમની મહેનત વગર જીવન સક્ જ નથી આપને હંમેશા તેમ સમમાન કરો ખુબ જરૂરી બની જાય છે.
હા એ તો સાચી વાત છે. ખેડૂતો પોતાના પાકને જીવનની જેમ સચવતા હોય છે, તેઓ રોજ ખેતરમાં જઈને તેની કાળજી લે છે. તે જે પાક સારી રીતે તે ઓગે જ છે.
ખેતી માં ઘણા પ્રકારની મુશ મુકેલી આવે છે, જેમ કે પાણી કમી અથવા તો વધારે વરસાદ વધારે વરસાદ આવવાથી પાક બગડી જાય છે, છતાં ખેડૂતો હિંમત નથી હારતા.
હા ખેડૂતો માટે જમીન બહુ મહત્વપૂર્ણ હોય છે. સારી જમીનથી પાક પણ સારો થતો હોય છે, એટલે જમીનની કાળજી લેવી જ જોઈએ.
જમીન ની કાળજી લેવી ખુબ જ જરૂરી છે. ખેડૂતો ઘણી વાર દેવામાં ફસાઈ જાય છે, છતાં પણ તેઓ કામમાં છોડતા નથી તેમની નીરજ ખરેખર મોટી છે.
ખેતી માટે યોગ્ય સમય બહુ મહત્વનો હોય છે, સમયસર બીજ વાળવું તે ખૂબ જ જરૂરી કામ છે. નહી તો પાક પર અસર પડી જતી જતી હોય છે.
હા ખેડૂતો પોતાના અનુભવો પરથી ખેતી શીખે છે. અને પેરીથી પેરી જ્ઞાન આવ ઘર છે. એટલે પરંપરાગત ખેતી પણ મહત્વની છે.
ખેડૂતો આપણા માટે ખોરાકનો સ્ત્રોત છે તેઓ વગર જીવન ચાલવું મુશ્કેલ હોય છે. એટલે જ એમનું સન્માન કરવું ખુબ જ જરૂરી હોય છે.
ખેતીની દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે ઘણા લોકો ખેતી પરથી રોજગાર મેળવે છે એટલે ખેતી બહુ મહત્વપૂર્ણ ક્ષેત્ર છે.
સમય આપતા હોય છે અને તેમને મહેનત ક્યારે વર્થ ના નથી જાતિ. કારણ કે આપણેે તેના ફળ ખાઈએ છીએ.
એ તો સાચી વાત છે એ તો આપણા સાચું જ્ઞાન છે. તેમની મહેનત તો આપનું જીવન ચાલે છે આપણે હંમેશા તેમનો આભાર માનવો જરૂરી બની જાય છે.
હા ખેડૂતો પોતાના ખેતરમાં ખુબ જનથી કામ કરતા હોય છે દરેક છોડની અલગ અલગ રીતે કાળજી લેવી પડતી હોય છે એટલે તેમ નું કામ બહુ જ ધીરજ વાર વાળુ હોય છે.
ખેડૂતો પોતાના ખે ખેતરમાં ખુબ ધ્યાન થી કામ કરે છે. દરેક છોડ ને અલગ રીત તે કાળજી લેવી પડે છે એટલે તેમનું કામ બહુ ધીરજ વારું હોય છે.
ખેતી માટે યોગ્ય હવામાન બહુ જ જરૂરી હોય છે. ગરમી ઠંડી અને વરસાદ. બધાનું સંતુલન જરૂરી જ હોય છે નહીં તો પાક પર ખરાબ અસર પડી જતી હોય છે.
તે તો છે. ખેડૂતો ઘર ની કુદરત પર સંપૂર્ણ આધાર રાખે છે. એટલે તેમનું જીવન અનિશ્ચિત હોય છે છતાં પણ તેઓ કમ ચાલુ રાખે છે.
હા ખેડૂતો પોતાના પાક માટે ઘણી આશા રાખતા હોય છે અને મહેનત કરીને તેને સફળ બનાવી દેતા હોય છે તેમની આશા તેમની શક્તિ હોય છે.
ખેતીમાં સિંચાઈ ન બહુ મહત્વ છે પાણી વગર પાક ઉગાડી શકાતો નથી એટલે પાણી ન યોગ્ય સંચાલન કરવું ખેડૂતો માટે જરૂરી છે અચ્છા
ખેડૂતો ગામની અર્થવ્યવસ્થા નો આધાર હોય છે ઘણા લોકો ખેતી પરથી રોજગાર મેળવતા હોય છે એટલે ખેતી ગામ જ ચલાવતી હોય છે
ખેડૂતો પોતાના પરિવાર માટે પણ મહેનત કરે છે તેમનું જીવન પરિવાર સાથે જોડાયું હ
પાક તૈયાર થયા પછી ખેડૂતો ખુશ થઈ જતા હોય છે કારણ કે તેમને મહેનત નું ફળ મળે છે એ સણ ખૂબ આનંદમય હોય છે
ખેડૂતો વગર જીવાની કલ્પના પણ સ કેના એ દરેક ભોજન માટે તેમના પર આપણેે આભાર રાખવો જોઈએ
હા